હા
કેમ છો મજામાં?
હા બસ મજામાં
બરાબર.
તમે કેમ છો?
બસ મે પણ મજામાં.
હા.
બસ જો આજે. મને એવી ઈચ્છા થઈ કે તમને ફોન કરીને એક વાત પર ચર્ચા કરું. તે સંબંધો ન આપણા જીવનમાં શું મહત્વ હોય છે, એવી રીતે.
હા, સાચી વાત.
હા, એટલે આ તો બહુ મહત્વનું છે. આપણા જીવનમાં જે સંબંધો હોય છે, એ તો. ખુબ મહત્વના હોય છે, એમ. તો મને લાગે છે, કે જીવનમાં પૈસા સફળતા. અને નામ બધું મહત્વનું હોય. પણ જે સંબંધો છે, એ એનાથી પણ ઉપર હોવા જોઈએ.
હા.
પરંતુ, જો આપણેે આ બધું હોવા છતાં. પણ આપણા સબ પૈસા સફળતા ને બધું હોય અને જો સંબંધ સારા ના હોય. તો પછી આ બધાનો આનંદ પણ અધૂરો લાગે. પરિવાર મિત્રો શિક્ષકો. પડોશીઓ સમાજ સાથેના સારા સંબંધો જીવનને વધુ સુખી બનાવે છે.
હા.
તમારો આ વિશે શું વિચાર છે.
હું પણ તમારી વાતથી વાત સાથે સંપૂર્ણ સંહમત છું. કે માણસ એક સામાજિક પ્રાણી છે, આપણે એકલા રહીને. જીવન જીવી શકતા નથી. દરેક વ્યક્તિને કોઈ ના કોઈ પ્રેમ સ. સહકાર અને લાગણીની તો જરૂર પડે જ. તો જ જીવન જીવી શકાય એમ. જ્યારે જીવનમાં મુશ્કેલી આવે છે, ત્યારે પૈસા કરતા પણ. સંબંધો વધુ કામ આપણને આવે છે, અને જયારે આપડી કોઈની સાથે સાચો સંબંધ અને આપણને હિંમત આપે છે. ત્યારે મુશ્કેલ સમયમાં પણ આપણી સાથે સાચા સંબંધ કર્યા હોય. તો એ આપણી જોડે ઊભા રહે છે.
હા, એકદમ સાચું હા. પરિવાર તો આપણા જીવનનો સૌથી મોટો આધાર છે. માતા- પિતા, ભાઈ બહેન અને દાદા દાદી સાથેનો સંબંધ. ખુબ જ કિંમતી હોય છે, તેવું હંમેશા આપણું ભલું જ વિચારે છે, ઘણીવાર આપણે તેમના પ્રેમ અને ત્યાગને સમજી શકતા નથી. પરંતુ સમય જતા તેમની મહેનત અને લાગણી નું મહત્વ સમજાય છે.
હા, અને મિત્રતા પણ એક સુંદર સંબંધ છે. જો સાચો મિત્ર આપણા સુખમાં સાથે હોય છે. અને દુઃખમાં પણ આપણને આપણો સાથ છોડતા નથી. કોલેજમાં હોય કે સ્કૂલ માં મળેલા મિત્રો હોય કંઈ બી હોય ને પણ આપણો જે સાચો મિત્ર હોય ને આપણને જીવનભર યાદ રેજ. કે સાચો મિત્ર આપણી ભૂલ અને પ્રેમથી આપણને સમજાવે. અને યોગ્ય આપણને માર્ગ બી બતાવે જો આપણે સાથે. જો સંબંધ રાખ્યો હોય એમની જોડે. તો આપડે મુશ્કેલી આવી હોય તો આપણી જોડે ઊભા પણ રહે.
હા, એ તો તમે એકદમ સાચી વાત કીધી. એટલે મને લાગે છે, કે સંબંધો મજબૂત બનાવવા માટે વિશ્વાસ સૌથી મહત્વની બાબત છે. જ્યાં વિશ્વાસ હોય ત્યાં સંબંધ લાંબા સમય સુધી ટપકી રહે છે. જો વિશ્વાસ તૂટી જાય તો સંબંધોમાં અંતર આવી જાય. તેથી હંમેશા સાચું બોલવું એકબીજા ન સન્માન કરવું અને આપેલા વચનનું પાલન કરવું જોઈએ.
હા, તમે સાચી વાત કીધી. કે આજકાલ લોકો પોતાના કામમાં એટલા વ્યસ્ત થઈ ગયા છે. કે પરિવાર સાથે બેસીને વાત કરવાનો પણ સમય નહી કાઢી શકતા. બધા લોકો મોબાઈલમાં વ્યસ્ત રહે છે પરંતુ રોજ થોડો સમય પરિવાર સાથે વાતચીત કરવામાં આવે તો સંબંધ વધારે મજબૂત બને
હા હા એ તો તમે એકદમ સાચી જ વાત કીધી છે. મને મારા દાદા દાદી સાથે સમય પસાર કરવો ખુબ ગમે છે. તેઓ પોતાના જીવનના અનુભવો કહે ઘણી સારી શીખ આપે છે. તેમની વાતોમાંથી ધીરજ મહેનત અને સંસ્કાર વિશે ઘણું શીખવા મળે છે. એટલે વ વડીલો સાથેનો સંબંધ પણ ખુબ મહત્વનો હોય છે.
હા સાચી વાત હો અને જે શિક્ષકો સાથેનો સંબંધ પણ આપણો એટલો જ મહત્વનો હોય છે. કે શિક્ષકો માત્ર આપણને ભણાવે જ નહી પરંતુ જીવનમાં આગળ વધવા માટે ઘણું એવું માર્ગદર્શન પણ આપે છે. જો વિદ્યાર્થી શિક્ષક નો આદર કરે અને તેમની વાત ધ્યાનથી સાંભળે તો તેને જીવનમાં ઘણો એવો ફાયદો થાય છે.
હા શિક્ષકનું તો મહત્વ આપણા જીવનમાં બોવ જ ખૂબ અલા બોવ જ મહત્વનું હોય છે. એ આપણા જીવનનું ઘડતર કરતા હોય છે. જય્યારે આપણે નાના હોય ત્યારે એટલે પડોશો સાથેનો પણ સંબંધ સારા હોવા જોઈએ. ઘણીવાર મુશ્કેલીના સમયમાં સૌથી પહેલા પડોશી જ મદદ માટે આવે છે. તેથી સૌ સાથે પ્રેમથી રહેવું અને એકબીજા ને મદદ કરવી જોઈએ.
હા એક વાત મેં પણ શીખેલી છે કે સંબંધો જાળવવા માટે માત્ર પ્રેમ પૂરતો નથી સમય આપવો એકબીજાની લાગણી સમજવી માફ કરવું અને જરૂર પડે ત્યારે મદદ પણ કરવી એટલી જ જરૂરી છે નાની નાની ગેરસમજને કારણે સારા સંબંધો તૂટી ના જાય તેનું પણ ધ્યાન આપણેે રાખવું જોઈએ.
હા અને ક્યારેક આપણે ભૂલ કરીએ તો માફી માંગવાવામાં સંકોચ રાખવો જોઈએ નહી. એક નાનો માફ કરવો જો પણ ઘણા સંબંધોને બચાવી શકે છે. તેમજ કોઈ આપણાથી ભૂલ કરે તો તેને માફ કરવાની ભાવના પણ હોવી જોઈએ.
હા સાચી વાત કીધી મને લાગે છે કે સંબંધો એક છોડ જેવા હોય છે. જેમ છોડને નિયમિત પાણી અને સંભાળની જરૂર હોય છે ને તેમ સંબંધોને પણ પ્રેમ વિશ્વાસ અને સમયની જરૂર હોય છે. જો આપણે એ કાળજી રાખીએ ને તો સંબંધો જીવનભર લગીને આપણે મજબૂત બની રહેશે.
હા આ તો ખુબ મહત્વની વાત છે અને ખુબ સારી વાત છે. ગયા વખતે તો અલા સંબંધ જે છે એ આપણા જીવનમાં ખુબ જ મહત્વ ધરાવતું હોય છે એ આપડા સુખ પૈસા અને એ બધાથી પણ ઉપર હોય છે. જેમ તમે આપણે પેલા જ વાત કરી હતી એમ.
હા.
અ હું પણ એમાં જ માનું છું કે જીવનમાં દરેક વ્યક્તિને કોઈ ના કોઈ સાથની જરૂર પડે છે. કોઈ પણ વ્યક્તિ એકલો બધું તો કરી શકતો નથી. જયારે આપણે મુશ્કેલીમાં હોઈએ ત્યારે પરિવાર મિત મિત્ર અને નજીકના લોકો પણ આપણને હિંમત આપે છે ઘણી વાર માત્ર કોઈ પ્રેમથી બે શબ્દ બોલે. તો મન મન હળવું આપણું થઈ જાય છે.
હા એ તો તમે એકદમ સાચી વાત કીધી. મારા ઘરે બધા લોકો સાથે મળીને ભોજન કરવાની. સુંદર ટેવું છે દિવસભર દરેક પોતના કામમાં વ્યસ્ત હોય છે. પરંતુ રાત્રે બધા એક સાથી બેસીને જમીએ છે એ સમયે બધા પોતાના દિવસના અનુભવો શેર કરે છે આ રાની દેવ થી જ અમારા પરિવારના સંબંધો વધુ મજબૂત બન્યા છે. છે.
હા આ ખરેખર તમારી ખુબ સારી વાત કેહેવાય અને સાથે પરિવાર સાથે બેસીને જમવામાં બી ઘણો આનંદ આવે છે. અમારા ઘરે પણ દર રવિવારે આખો પરિવાર સાથે સમય પસાર કરે છે. ક્યારેક સાથે ફરવા જઈએ. તો ક્યારેક ઘરમાં જ બેસીને જૂની જૂની વાતો પહેલાની પહેલાના જમાનાની વાતો કરીએ અને આવા નાના નાના પ્રસંગો જીવનભર યાદ રહે આપણને. અને સંબંધોમાં પણ વધુ પ્રેમ વધી જાય.
હા એ તો છે જ. પણ આજકાલ તો ઉલટું જ થઈ રહ્યું છે આજકાલની એક સમસ્યા એ પણ છે. કે લોકો બેઠા તો સાથે હોય છે પણ પોતાના મોબાઈલમાં કે સોશિયલ મીડિયામાં વ્યસ્ત હોય છે.
એટલે સામે બેઠેલી વ્યક્તિ સાથે પણ સારી રીતે વાત કરી શકતા નથી. ઘણા પરિવારોમાં બધા લોકો એક જ રૂમમાં હોય છે. પરંતુ દરેક પોતાના ફોનમાં એટલા વ્યસ્ત હોય છે. મને લાગે છે કે સંબંધોને મજબૂત બનાવવા માટે સામ સામે વાતચીત કરવી ખૂબ જરૂરી છે.
હા એકદમ સાચી વાત કીધી. કે સંબંધોમાં સૌથી મહત્વની બાબત છે સંવાદ એટલે વાતચીત કરવી એ લોકો જોડે જો કોઈ ગેર સમજ થાય. તો તેને શાંતિથી વાત કરીને દૂર કરવી જોઈએ ઘણી વાર લોકો લોકો વાત કર્યા વગર જ એકબીજા વિશે ખોટો વિચાર બનાવી લે છે. અને પરિણામે સંબંધોમાં અંતર આવી જાય છે અને ઝઘડા વધતા જાય છે.
હા એ તો ખુબ ગંભીર સમસ્યા કેહેવાય. અને સંબંધો માં તો વિશ્વાસ અને સચ્ચાઈ પણ ખૂબ જરૂરી છે. જો આપડે એકબીજા થી સાચું બોલીયએ અને એકબીજાનો વિશ્વાસ જાળવે તો સંબંધ લાંબા સમય સુધી મજબૂત રહે છે. ખોટું બોવાથી. કે વાત છુપાવાથી તો વિશ્વાસ તૂટી જાય છે અને સંબંધ પણ તૂટી જાય છે.
હા અને એકબીજાની લાગણીઓનું સન્માન કરવું પણ એટલું જ જરૂરી છે. દરેક વ્યક્તિના વિચારો અલગ હોઈ શકે છે. જો કોઈનો મન આપણા કરતા અલગ હોય તો તેને પણ તેનો પણ આદર કરવો જોઈએ એમ. દરેક વાતમાં પોતાની જ વાત સાચી છે એવું માનવાથી સંબંધોમાં ઘણા તણાવ આવી જાય છે.
હા. એટલે મારા શિક્ષકે એક વખત કહ્યું હતું કે સારા સંબંધો બનાવવા કરતા તેને જાળવી રાખવા વધુ મુશ્કે કેલ છે એ સંબંધોમાં ધીરજ સમજણ અને સમયની જરૂર પડે છે. ક્યારેક આપડણે થોડું સમાધાન પણ કરવું પડે છે જો દરેક વ્યક્તિ તે માત્ર પોતાની જ વાત પર અડગ રહે તો સબંધ લાંબો સમય સુધી ટકી શકતો નથી.
હા સાચી વાત કીધી તમે. એક નાની ભૂલ માટે આખો સંબંધ તોડી નાખ વો યોગ્ય નથી. દરેક વ્યક્તિથી ભૂલ થઈ શકે છે. નહીં કેતા કે માણસ માત્ર ભૂલને પાત્ર. તો આપણે માણસની ભૂલ સમજીને ભૂલી જવું જોઈએ. પણ સંબંધ ના ભૂલવો જોઈએ એમાં માનું હું તો. જો આપણે માફ કરવાની ભાવના રાખીશું ને તો ઘણા સંબંધો બચી શકે છે. ગુસ્સા કરતા પ્રેમ અને સમજણ વધુ મહત્વના છે.
હા એ તો ખુબ મહત્વની વાત છે. એ તો તમે એકદમ સાચી જ વાત કીધી છે. મિત્રતા વિશે પણ મને એક વાત ગમે છે. સાચો મિત્ર માત્ર એક ખુશીના સમયમાં જ નહીં. પરંતુ મુશ્કેલીમાં પણ આપણો સાથ આપે છે. પરીક્ષાનો તણાવ હોય, કોઈ વ્યક્તિગત સમસ્યા હોય, કોઈ નિષ્ફળતા મળી હોય. સાચો મિત્ર પણ હંમેશા આપણને હિંમત આપે છે.
હા અને આપણે પણ સારા મિત્ર બનવાનો પ્રયત્ન કરવો જોઈએ. માત્ર મદદ લેવી જ નહી, પરંતુ જરૂર પડે ત્યારે બીજાને પણ મદદમાં આપણે આવવા જોઈએ. અને સંબંધો બંને તરફથી મજબૂત બને.
હા એ તો એકદમ સાચી વાત છે. અને આ બહુ સારી ચર્ચા કરી છે. તમે મને જે પણ જણાવ્યું એ મેં હંમેશા ધ્યાનમાં રાખ ખીશ. અને તમારી સાથે વાત કરીને મને તો ખુબ જ આનંદ થયો.
મને પન.
સારું સારું મેં અત્યારે મૂકું હવે આપડે ફરી મળીશું.
હા હા
હા મુકું.
મૂકું.
હ